અવાજ આઈરી છે બેન
હા આવીરી છે કઈ વીરો છે
જય શ્રી કૃષ્ણ બસ ચાય વગેરા પીધી એ છોકરો
હમ સાચી વાત છે. અ મેય તો અ બેઠી હું કાઈ કરું બસ ચાય પીની હૈ હમે ચાય તો પીની જ પડી છે. હમ અમારે સાસુમાં મા સાસુમાં ચા બનાઈ રહ્યા હૈ ને મેને અબે મેં આઈ ક્યું અભી થોડી દેર ઉઅ બાત કરને ઉ ને પછે ચાય પીઉં
અચ્છા પણ આજ આપણે અ યાત્રા અને પ્રવાસ વિષય પર વાત કરીએ.
ઠીક હે ઘણી સાચી વાત એ
હમ
હમ
આપણે યાત્રા કરના પણ જરૂરી જ છે ને આપણે
હા સાચી વાત હે યાત્રા બી તો જરૂરી છે નહી અ
જરૂર યાત્રા અને પ્રવાસ જીવનનો એક સુંદર અનુભવ છે. તેથી નવા સ્થલો જાવ જોવા મલે છે અને નવ વી મોહિતી ઈ પણ મલે છે.
બિલકુલ સાચું કહ્યું તમે અને ત્યારે આપણે રોજ જિંદા જીવનથી થોડો સમય કાઢીને અ ક્યાંક ફરવા જાઈને તો ત્યારે મન તાજું થઈ જાય
હાલો
હા આ બે પાછી આવી હાલો
હા
હા હા તમારી અવાજ અમે આવી રહીએ ને આ બે બોલે છે.
હા બિલકુલ જયારે આપડો રોજિંદા જીવનથી થોડો સમય કાઢીને તો ક્યાં ફરવા જાય ત્યારે મન તાજું થઈ જાય
સાચી વાત એ મન તો પહાડ નદી અને પ્રાકૃતિક સ્થલો જોવા ખૂબ મલે છે ગમે છે એ પ્રકૃતિની નજદીક જઈએ ત્યારે એમ ત્યારે મનને શાંતિ મલે છે.
હા સાચચું કહે પણ મને પણ ઐતિહાસિક સ્થળો મને જોવા ગમે છે ત્યાંથી આપણા દેશનુ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણું જાણવા મળે છે.
સાચી યાત્રાથી માત્ર મનોરંજન જન તી એ થતું પણ જ્ઞાનમાં અ પણ વૃદ્ધિ થાય છે આપણે અલગ અલગ લોકોની જીવનશૈલી અને અ રીતિ રિવાજ વિશે જાણવા મળે છે ને
હમ હા અને પ્રવાસ દરમિયાન પ પરિવાર સાથે સમ સમય પ્રસાર કરવાનું આવ અસર પણ મલે જ છે અને આથી સંબંધો વધારે મજબૂત બને જ છે.
સાચી વાત યાત્રા કરતા સમયે આપણે સ્વચ્છ થાનું ધ્યાન રાખવું જોઈ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે જોવી જાય ને
સાચું કઈ એકદમ સાચું ને પ્લાસ્ટિક નો તો ઉપયોગ ઓછો કરવો કચરો નને યોગ સ્થળે નાખવો જોઈએ
મારા જીવનનો એક યાદગાર પ્રવાસ માઉન્ટ આબુ નો છે દેસો અ ત્યાંનું વાતાવરણ હરિયાલી અને શાંતિ હજુ પણ યાદ છે.
હમ અને મને દ્વારકા અને સોમનાથ જાવાનું અવસર મળ્યો તોના ધાર્મિક યાત્રા હતી હારમિક શાંતિ મળે છે
સાચી પરવાસ થી આત્મવિશ્વાસ પણ વધે છે ને નવા નવા લોકો સાથે મલવુંને અને નવી પરિસ્થિતિઓનો સામનો કરવો શીખવા મલે છે.
સાચુ કે તને અને બાળકો માટે પણ યાત્રા એક જીવંત શિક્ષણ છે પુસ્તકોમાં જે જાત છે ને તે પ્રત્યે જ જોઈ શકે જ છે
સાચી આખિર એ કઈ શકાય કે યાત્રા અને પ્રવાસ જીવનને આનંદ ધ્યાન અને અનુભવથી સમૃદ્ધ ગણાવે છે
હા બિલકુલ પ્રત્યેક વ્યક્તિ ને સમય સમય પર યાત્રા જરૂર કરવા જોઈ છે
સાચી વાત એ અ યાત્રા નો અનુભવ મલવા અને જીવન કટરો સુંદર બણાવે છે
બિલકુલ સાચ કે કઈ કે તો આપડે તો ઉત્સાહ રહે કે ભઈ શોપિંગ કરની હે ટિકિટ નિકાલના હે. હે અ યે ખરીદારી કરી ત પડા કે લિયે વગેરા વગેરા આપણે ખાવામાં જે કઈ કઈ
હા યાત્રામાં જી માનવ જીવનમાં યાત્રા અને પ્રવાસ નું વિશેષ મહત્વ છે ને યાત્રા એ ફક્ત એક સ્થાનથી બીજા સ્થાન સુધી જાવાનું નામ નથી પરંતુ નવા મુ ભવ નવી જાણકારીઓ અને નવી સંસ્કૃતિઓ સાથે પરિચિત થવાનો અવસર પણ છે. વાસ વ્યક્તિના જીવનમાં તાજગી ઉત્સાહ અને આનંદ લાવી દે. છે.
સાચ્ચું કહ્યું. પણ મારે બાળકોને એક એક્સટેડ હોય કે બસ આપો ગુમવા જઈ છે ને પાપા કેમ જાય છે ને. દિવસમાં જાય. છે કેમ વગેરા લઈએ છે જેવા ફટાફટ બેગમાં તૈયારી કરે છે.
બઉ સાચી વાત એ આ રોજીંદના જીવનમાં આપડે કામકાજ અભ્યાસ અને જવાબદારીઓમાં વ્યસ્ત રહી છીએ. આવા થો સમય થોડો સમય કાઢીને ક્યાંક પ્રવાસ પણ જાઈએ. તો મન અને શરીર બંને આરામ મલે છે યાત્રા આપણી મા સિક થકાન દૂર કરીને નવી ઉર્જા આપે છે.
અવાજ ઘણી ધીમી આવી રી છે.
તમે અવાજ ધીમે આવી છે.
આવે છે.
હા અબ અમે અમે હા અબ ઠીક આવી છે પેલે ધીમે આવી છે.
હમ હમ એવું કે કેવા માટે કે આપડે જો પરિવારમાં આપડે મોટે મતલબ શેના જેસે કે મોટા બેન છે મોટા ભાઈ છે આપડે મમ્મી પાપા છે તો વાના આપની સરસ લાગે છે કે કાંઠે કઈ હરિદ્વાર જાય છે ગુરુદ્વાર જાય છે દ્વારકા જાય છે.
હા સાચી સાચી વાત હે પ્રવાસ પણ આપણે અલગ અલગ શહેરો મેં ગામડિયા મેં પર્વત કા કિનારો સમુદ્રો અને ઐતિહાસિક સ્થળ જાવા મલે છે ને
હમ
આથી દેશની સંસ્કૃતિ પરંપરા અને ઐતિહાસિક વિષય ગુણા શીખવા મ લે છે પુસ
તકમાં અ વાંચેલી વસ્તુઓને જરે આ પણે પ્રત્યેક્ષ જોઈ છીએ. ત્યારે જ્ઞાન વધારે પ્રભાવશાળલી બને છે ને
હમ સાચું કહ્યું તમેં મેં મારા બાળકોણને એમ તો પાણી બો ખુબ શોખ છે ખેલવાનો મોટા મોટા પહાડ હરિયાલી ઝરના વગેરા નદી આવે છે ના જેમાં પપ્પા એ જાવું છે.
પાણી ખેલવાળું ઘુણું શોખ આવે છે. હમ મજામાં
પણ હા પણ એ કઈ આમને કદીબ તો દુર્ઘટના ભી હોઈ જાય છે તો આપને આપડે સંભાળું જાવું છે.
હા સાચી વાત છે પણ યાત્રા આપણે નવા લોકો સાથે મલવાનું ના અવસર માં આપે છે તેમની ભાષા રહેણી કહેણી ખાન પાાન અને જીવન શૈલી વિશે જાણવા મલે છે આથી આપ આપણી વિચારસરણી આ વ્યાપક બને છે અને સહનશીલતા વધે છે.
હમ
હમ સાચી વાત તે ને બેન
હમ યાત્રા ક અનુભવ કરાવી છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ બંગાળ અથવા દક્ષિણ ભારત પ્રત્યેક પ્રદેશની ભાષા આવી છે. ભોજન અને પરંપરા અલગ હોવા થતા મળે છે.
સાચી વાત હે હું ધાર્મિક યાત્રાને પણ જીવનમાં ઘણું મહત્વ છે દ્વારકા સોમનાથ અબે અંબાજી ડકોર સેવા જેવા તીર્થ સ્થળ યાત્રાથી શ્રદ્ધા મજબૂત બને છે અને મ મનને આધ્યાત્મિક શાંતિ મલે છેને
હમ સા ના પ્રવાસ તો આપને આપને પર્યટન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મલે છે હોટલ રેસ્ટોરન્ટ હસ્તપલા પરીવન અને નાના વ્યવાય નુ પણ રોજગાર મળે છે આ રીતે યાત્રા અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક છે
સાચી પ્રવાસ દરમિયાન આપણે સ્વચ્છતા અને પર્યાવરણ નું વિશેષ ધ્યાન રાખ રાખવુ જોઈને પીર્યટન સ્લોક પર કચરા ન ફેકવો પ્લાસ્ટિક નો ઉધોગ તો ઉપયોગ ઓછો કરવો અને પ્રાકૃતિક સૌદર્ય જાલ વી રાખવો આપણી ફરજ છે ને
હમ સાચી કઈ તમે માતા એ એ એવો પરિવાર સાથેને તો પ્રવાસ જીવન પરની યાદ એ આપી જાય છે માતા પિતા ભાઈ બહેન અને મિત્રોની સાથે પિતાવલેલા સમય સંબંધો ને બધા વધારે મજબૂત બનાવે છે પ્રવાસ ને નાની નાની નવા નવા વર્ષા સુધી યાદ રાખે છે
સાચી વાત છે પ્રવાસ દરમિયાન ક્યારેક અંદરગાળે જુઓ સંજોગી આવે છે ટ્રેન મોડી પડે મોસમ બદલા બદલા બદલાય અથવા મગમાં કઠિનાઈ આવે તો અ વ્યક્તિ ધીરજ રાખવા રાખતા શીખે છે ને આ અનુભવો જીવનના અન્ય ક્ષેત્રોમાં ના પણ ઉપયોગી સાબિત થાય છે
હમ સચ કહે તમે નહિ તો બહુ આપને પણ એ આધુનિક ટેકનોલોજી યાત્રાને વધારે સરળ બધાઈ દી છે ઓનલાઈન ટિકિટ બુકિંગ ડિજિટલ નકાશા અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પીન્ટસાઈજ બની ગઈ છે પરંતુ ટેકનોલોજી સાથે સાથે કરતા સુરક્ષા નું ધ્યાન રાખવું પણ જરૂરી છે
સાચી, અંતમાં હું એ કવા માંગુ છું કે. યાત્રા અને પ્રવાસ જીવનમાં નવીનતા આનંદ, ધ્યાન અને પ્રેરણા લાવે છે, જે વ્યક્તિ દુનિયાને જોવે છે તે વધારે સમજદાર આત્મવિશ્વાસી અને અનુભવી બને છે. હે ને સાચી વાત હૈ ને.
ઠીક છે બેન મેં પછી વાત કરું છે હેને.
એ સારું.